મજામાં.
હેલો કેમ છો?
બસ મજામાં મજામાં તમે કેમ છો?
બસ બસ હું પણ ઠીક. હું આજે આપણું ટોપિક રાખ્યું છે. આ આરોગ્ય. આપણું હમણાં આપણે જોશુંતો આ શહેરના જીવનમાં અ બધા માણસો એટલા આજ બધા બિઝી થઈ ગયા છે. કામમાં અને બીજીબાજુ પૈસાના પાછળ. કે પોતાના આરોગ્યને જોતા જ નથી એના બારેમા વિચારતા જ નથી. બધું ભૂલીને કઈ કસરત ભૂલીને પોતાનું ખાવાનું કાઈ સારું સરખું ખાવાનું આ બધું ભૂલીને ખાલી પૈસા ના પાછળ કામ કરે પૂરો દિવસ એક જ જગ્યા ઉપર બેસીને. કામ કરે છે કામ કરે છે, કામ કરે છે, પછી સામે એટલું જ ખાવામાં ભી આપણે કાઈ પોષણ નથી એજ આપણું નોર્મલ અ ખાવાનું ખાઈ ને! અ તમે જોશોતો જે આપણા હમણાંના વૃદ્ધ માણસો છે એ વૃદ્ધ ભી નહી કે ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના માણસોએ મોટુ મોટુ પેટ આવી જાય અને એકદમ એકદમ એ થઇ જાય. વહેલા થક થકી જાય બહાર નીકળે તો વધુ વધારે હાલી ન શકે દોડી ન શકે. અને એનું પૂરું આરોગ્ય એક તરફથી અ તબાહ થઈ જાય કાઈ બચે જ નહી. અને પછી એવા આરોગ્ય સાથે પોતાની વૃદ્ધ જીવનમાં જાય. તો એને તો એમાં તો ઘણી તકલીફો આવે ડાયા બિટીસ થઈ જાય ઘણાને ઘણા ને હાર્ટ એટેક આવી જાય. તો મારા હિસાબે આ એક ઘણું મહત્વનો ટોપિક છે જેના ઉપર આપડા એ વાત કરવાની અને સોચવાની જરૂર છે. અ આમાં તમારું શું વિચાર છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે આરોગ્ય અથવા તો હેલ્થ કહી શકાય કેમ કે ત્યારે લોકો પોતાના રોજિંદા જીવનમાં આટલા બધા બિઝી થઈ ગ્યા છે કે પોતાના શરીર ઉપર સેજ પણ ધ્યાન આપી શકતા નથી અને પોતાના ગમે તે કોઈ વ્યક્તિ છે તે પોતે અ અત્યારે પૈસા પાછળ ખુબ જ વધારે ભાગી રહ્યો છે. માનવી કહી શકાય કેમ કે અત્યારે દરેક લોકો છે તે પોતાનો બિઝનેસ કરતા હોય અથવા તો કોઈ પણ ગવર્નમેન્ટ જોબ છે અથવા તો કોઈ પણ પ્રાઇવેટ જોબ કરતા હોય છે, તો ઘણા બધા એવા લોકો છે કે જે પ્લમ્બર-વર્ક છે અથવા તો કોઈ પણ એવું મજૂરીવાળું કામ કરતા હોય છે, તો પોતાના શરીરને કોઈ પણ પ્રકારે છે તે જોતા નથી અને જેના કારણે પછી અ રોગ પ્રતિકારક અ કટલા બધા રોગો છે તેના શરીરની અંદર પ્રવેશતા હોય છે જેના કારણે પછી ઘણા બધા કેન્સર છે કે એવી ઘણી બધી પ્રોબ્લેમ અ એ વ્યક્તિને થતી હોય છે એટલે મારું એવું માનવું છે કે આ વિશે ખુબ જ ઊંડાણપૂર્વક દરેક વ્યક્તિએ આના ઉપર ખુબ જ કાર્ય કરવું જોઈએ અને અત્યારે વરસાદની સિઝન છે તો ખુબ જ આ વસ્તુ ઉપર ખુબ જ સરકારે પણ અ ઘણું બધું આમાં ધ્યાન આપ વું જોઈએ કેમ કે અત્યારે વરસાદની સિઝનમાં ઘણી બધી જગ્યા ઉપર પાણી ભરા તા હોય છે અથવા તો કોઈ પણ પછાત અ જે પણ સિટી હોય છે અથવા તો કોઈ નીચાણવાળા જે ગામડા હોય છે ત્યાં પાણી ભરાતા હોય છે તો એનો નિકાલ યોગ્ય રી તે કરવો જોઈએ. જો યોગ્ય રીતે નિકાલ નહી કરવામાં આવે પાણીનું ખૂબ જ વધારે મચ્છર અથવા તો અ જે પણ રોગપ્રતિકારક જે શક્તિ છે એ પોતાની શરીરની અંદર આવી શકે છે અને પછી
જે સોલ્યુશન છે ખૂબ જ અઘરો છે એટલે એ પ્રકારે કહી શકાય કે અત્યારે એ વસ્તુ ઉપર અ વિચાર કરવો એ ખૂબ જ એક અત્યંત અ કહી શકાય કે પીડાદાયલક છે એટલે દરેક અ માનવીય છે આ વસ્તુ ઉપર કાળજીપૂર્વક વી કરવો જોઈએ અને આગળ જતા ફ્યુચરમાં અ આ વસ્તુ ઉપર ત્યારથી આજેથી જ જો લાગુ કરે તો ખુબ સારી, તમે જ શું કેસો?
બસ બસ આ તો તમારી વાત સાચી છે એમ તો વરસાદના ટાણે તો બધી બીમારીઓ અને નાની નાની બીમારીઓ અને મોટી મલેરિયા ડા ડેન્ગ્યુ જેવી બીમારીઓ એ ઘણી વધી છે. કારણ કે, એટલું પાણી ભરાય, મોસમ ઉપર નીચે અ થાતું રહે ઘ ઘણા મારુ કામ ઉપર જાય કે શાળામાં જાય, કોલેજમાં જાઈએ તો ભીંજી જાય વરસાદમાં તો તેના ભીંજવાથી એને ક્યારેક ક્યારેક શરદીની થઈ જાય. અને મચ્છરાથી તો ડેન્ગ્યુ, મલેરિયા થાય છે. એ તો તમારી સ વાત તો સાચી છે ઘણી, કે સરકારે બરોબર પાણી જવાના સરખી રીતે હાલ્યો જાય જમા ન થાય એનું બરાબર ધ્યાન તો રાખવું જોઈએ એમ તો હમણાં તો ઘણી વરસાદ મહારાષ્ટ્રમાં તો ઘણી વરસાદ થઈ હતી હ બધા જગ્યાએ મુંબઈમાં બધા જગ્યાએ પાણી ભરાઈ ગયા તા મોટા મોટા આપડા પગ આપડા પગ પૂરા થઈ જાય એટલા એટલા સુધી પાણી ઘૂંટનાથી બી ઉપર હજી ઉપર પૂડો હાથો સુધી પાણી ભરાઈ ગયા હતા તો એ તો એ તો ન થવું જોઈએ એ તો ઘણું ખરાબ હોય છે. એમાં ઘણી બીમારીઓ ફેલી અલગ અલગ જે ઘણી ઉંદરોથી ફેલી કે ઉંદરોના અ બીમારીઓ છે એ આવી જઈ આવી ગઈ હતી પાણીમાં મચ્છર જમા થઈ ગયા હતા પર હવે ગવર્મેન્ટ કઈ ન કરે અને પાણી જમા થાય એના માટે આપણેે શું કરી શકીએ કે આપણે પોતાની જે ઈમ્યુનિટી છે એને સારું રાખી શકીએ અને એના માટે થોડી સીજો છે જેમ કે આપણેે ટાઈમ ટુ વર્ક વખત કસરત કરવી જોઈએ રોજે રોજ હ આપડે કામ માં બધું જઈએ કામથી આય ને કામથી આવીને બસ બેસી જઈએ અને ટીવી જોવા લાગી જઈએ આપણી મનની કામમાં આપડી મનની કસરત થાય પણ આપણો જે તન છે તન છે શરીર છે એ તો બેઠું જ રે તો પછી જે એને કસરત અને એક્ટિવિટીની જરૂરિયાત છે એ તો એને મળે નઈ અને એનાથી આપણી ઈમ્યુનિટી એટલી ખરાબ થઈ જાય કે નાની જ નાની બીમારીઓ બી હોય એ બી એમ આપણને લાગી જાય કે અમ આપડે એકદમ બેડ પર આવી જઈએ તો મારું તો માનવું છે કે બીજી ચીજો ભલે ઠીક થાય કે ના થાય આપણે પોતાનું જે ઠીક કરી શકીએ પોતામાં આપડું ઇમ્યુનિટી સારી ઇમ્યુનિટી સારી કરી શકીએ આપડે કસરત કરીએ રોજ સારું ખાવાનું ખાઈએ જેમાં બરાબર પ્રોટીન હોય અ શક્તિ હોય જેનાથી આપણમાં કોઈ બી એ બેક્ટેરિયા કે આવી ગયા વરસાદમાં તો આપડમાં બોડીમાં એવી સામે લડાઈ કરવાની એનાથી અને એને ઠીક કરવાની એ ક્ષમતા હોય બસ એ મારું તો એજ વિચાર છે અ બાકી તો ગવર્મેન્ટ તો આ તો વર્ષોથી એક જ ઇસ્યુ ચાલે છે એમાં તો આપણે પોતાથી જે કરી શકીએ તે કરીએ આ બીમારીઓ આપણને ન લગે એના માટે તો આમાં તમારું શું વિચારશે
બિલકુલ બિલકુલ કેમ કે ઘણી બધી એવી વસ્તુ છે કે જે ગવર્મેન્ટને પોતે જાતે જ વસ્તુ છે એના ઉપર ખુબ જ વધારે ધ્યાન આપવું જોઈએ અને પબ્લિકને પણ અને ઘણા બધા લોકો છે અત્યારે ભારતની અંદર વસે છે. તો તેમને પણ પોતે જાતે એ વસ્તુને સમજવી જોઈએ કેમ કે બધી વસ્તુ છે તે અ જાતે સરકાર પણ ના કહી શકે કેમ કે બધા લોકો એક સાથે મળીને આ વસ્તુ કરશે તો જ આ વસ્તુ છે તે શક્ય બનશે કેમ કે દરેક એક વ્યક્તિ છે અથવા તો કોઈ પણ સરકાર છે તો એ એ વસ્તુ ગમે તેટલી પ્રયત્ન કરશે પરંતુ એમાં કઈ પણ અ સુધારો નહી આવી શકે કેમ કે દરેક વ્યક્તિ સાથે મળીને જો આ વસ્તુ ને યોગ્ય રીતે સમજવા માટે તત્પર હશે તો દરેક વ્યક્તિ જે ચોક્કસપણે આ વસ્તુનો યોગ્ય રીતે નિકાલ કરી શકશે અને દરેક વ્યક્તિએ આ વસ્તુનું અત્યારે તો ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન લેવું જોઈએ કેમ કે અત્યારે અ ખ અત્યારે બધા લો કોનું જે જીવન છે અત્યારે ખુબ જ ફાસ્ટ ફૂડ તરફ વળી ગયું છે એટલે દરેક લોકો અત્યારે અ ટેસ્ટ ઉપર જ જતું રહ્યું છે કેમ કે કોઈ પણ વસ્તુ તમે બહાર અ ખાવા માટે જવ છો દરેક વસ્તુ અત્યારે બધી અ કેવી વસ્તુમાંથી બનાવે છે. ને અથવા તો કોઈ પણ વસ્તુ અ જે વસ્તુ બનાવે છે બહાર જવા માટે આપડે ક્યારેક જતા હોઈએ છી એ તો ખાવા માટે તો એ વસ્તુ શેમાંથી બની છે અથવા તો તો કઈ વસ્તુ શુદ્ધ છે કઈ વસ્તુ નકામી છે તો એ આપણને ખ્યાલ નથી આવતો. કેમ કે એ વસ્તુ ઘણી બધી એમાં મરી મસાલા અથવા તો ટેસ્ટ માટે અ સ્પાઈસી બનાવતા હોય છે જેનાથી આપણને ટેસ્ટ આવે છે તો પણ પર એ આપણે વસ્તુ ખાઈ લેતા હોય છે જેના કારણે ક્યારેક આપણને બિમારી એવી થઈ જતી હોય છે. તો પણ બધી એવી પ્રોબ્લેમ આપડા શરીરમાં થતી હોય છે તો અત્યારે એ વસ્તુને આપડે ટાળવી જોઈએ અને ઘરનું જ આપડે પૌષ્ટિક જે પણ અ ફૂડ છે એ આપણે લેવું જોઈએ અને ઘરમાં જ આપડે સાવચેતી પૂર્વક અત્યારે આપડે આ સિઝનમાં ખૂબ જ ધ્યાનપૂર્વક આપડે જે પણ અ મન થતું હોય છે જે પણ ખાવાનું અથવા જે પણ ફૂડનું મન થતું હોય છે તો ઘરે જ એ વસ્તુ આપડે બનાવી અને ચોક્કસપણે ખાવી જોઈએ કેમ કે બહારએ વસ્તુ આપણે ખાવા માટે જઈએ છીએ પરંતુ એ વસ્તુ શેમાં થી બનાવે છે અથવા તો કટલા દિવસ સુધી એ વસ્તુ ત્યાંને ત્યાં જ પડી હોય છે ને એ વસ્તુ આપણને પાછી એ વસ્તુ આપણને જ ખવડાવી દેય છે તો આપણને એ વસ્તુનો ખ્યાલ ન થી હોતો કે એ વસ્તુ સારી છે અથવા તો ખરાબ વસ્તુમાંથી બનેલી છે. તો એ વસ્તુનું તો દરેક લોકોએ ચોક્કસપણે સમજવું જોઈએ કેમ કે જો અત્યારે એ વસ્તુ નહી સમજે તો આગળ જતા પોતાના શરીરની જે પણ અ જે હશે પ્રોબ્લેમ તે ખુબ જ તરત જ અ સામે દેખાશે અને એનું ઈલાજ કરવો પણ અત્યારે ખુબ જ અઘરું થઈ ગયું છે કેમ કે અત્યારે તમને ખ્યાલ હશે કે કેન્સર કેન્સરનું ય જે બીમારી છે તો અત્યારે કેન્સરની જે બીમારી છે એનું જે પણ સોલ્યુશન લાવું અથવા જે પણ એની સારવાર કરવી તો ખુબ જ અઘરી કહી શકાય કેમ કે એમાં ઘણા બધા એવા હેવી ડોઝ આપવામાં આવે છે કે જે અત્યારે લોકો છે પોતાનું શરીર છે તો એ વસ્તુથી ખુબ જ અલગ છે કેમ કે એ હેવી ડોઝ શરીર ઉપર આપવામાં આવશે તો શરીર છે એ વસ્તુ અ લોંગ ટાઈમ સુધી નહી ખમી શકે કેમ કે હેવી ડોઝ એ શરીર પ્રમાણે બનેલા નથી એટલે દરેક વ્યક્તિ આજથી એક એવો નિર્ણય કરવો જોઈએ કે આવનારા ભવિષ્યમાં આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમ તો પાછા મળીશું આપડે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
ઘણી બધી મેળવી